હ હલો હા નમસ્તે બેન.
નમસ્તે બેન
કેમ છે.
બસ મજામાં છું અને રોટી વોટી બનાવી સબ્જી બની ભીંડી. તે નેના સમ
હા.
બર તો ભ પાછું માત્રી જોવા. બારિશ આવે છે તો પાણી પાણી રહે છે.
સાચી વાત હ બેન મારે અટે બી બારીશ આવી છે એને. સબ પાણી પાણી હોયું છે અને
હમ માર દીકરી તો સુતી છે આ બાર તક તો હમ આઠ વાજાની હું પોચ ફોન કરીશ હું. દીકરી તો ઉઠીવી છે.
અચ્છા હ નહી કામ. તો કઈ કોની છે યુએસ ફાઉન્ લેન બેઠો છ મારો દીકરો હ
હમ
હ મેું કામ તો કોઈ ન છો મે ઝાડુ નની ખાે બસ કોઈધ હજ. ઓર તમે શું કરો.
બસ ઘરનું કામ કીધું છે બે ચાવી નીકાલવું છે. હ ગીધા કીધે મે ક ક્આ નીકાલું છું
સાંચી વાત.
સુબેર વેગી ને વરખા આય છે, લાઈટ ગઈ છે. અબાર લાઈટા આવી છે ક
હમ મતલબ તે તેજ આવે છે બારીશ વરસાદ તેજ આવે છે.
નહી અબાળ તો નથી આવે છે રાતે ન વર્ગ કઈ છે તો નેટવર્કિંગ ની ચાલે ફોન નહી ચાલે રાત્રતે તો બિલકુલી નેટવેગ આ સમસ્યા છે. આ બણુ નેટવર્ક ફૂલ આવે છે.
હા નેટવર્ક તો મારે બી ફૂલ આવે છે. પણ મેં સોચ્યું કે બારીસ રા કારણ કઈ પોતો ચાલે છે કેને ચાલે છે.
હા એટલે
હમ
હ તમારે કામ થ ભાબીસા નું
હા અ ભાભી સા રોટલું બનાવે છે અને હ પોચા લગવા છે જે મે ક્યુ વા પચે લગા દેવા છે ને
મેં સમજી તમે ગાડીમાં છો તો ફોન કરું કરું છું તમે કેવા મેં આવું કાલે
પાણી મેં મત ખેલ
કાઈ કેવે છે
મેં સમજી તમે આવો છો કે
હા નહી આજ આવ છે ને નઈ નહી આ જાવ છે ને પણ દંનમે બારીશ રૂકી છે ને જેણે દંનમે એક દો બજો તક નીકળે છે.
તો ચારે બજે આવો છો
હ ચાર પાંચ બજે તક તો આ જાઓ પાંચ છ બજે તક ઠીટ ઘેરે
અચ્છા મનીષા નું ફોન નહી આયો.
કોનું કો નથી ત્યાય છે તમારે આવી છે.
એ તો એ ગામ જવું છે. બોલે તે કે જાઉ છું ખાઉ તો
હ તો તો કાલ ચલા ગયા હોય છે ને
હમ
હમ
મે તમારે ફોન કીધું વણા ફોન ની કીધું છે મે ગામ ઉન ક્ષે ત્રલે બધુલ
હ હ હ દ હા એક દન સાત અશે ભાત કર છ ન મમ્મી પાપ્પાથી
હા અ ની વેઈ બોલે છે કે હમ ગા ગાંમ ન જઈને ફોન કરું છું. વટે તો બીજી નથી રવું છું કામ કરા દઉ છું હમ હ ફોન તો નઈ આવ્યો છે.
હમ મારે ભી નથી આવી છે. પૈ શી પ
મેં તો સુબેનું આઠ બજાનું ફ્રી છું આઠ વાજાનું પાચું કને ફોન કરું કને ફોન કરું છું. હમ મે તમારે ફોન કરું પૂછું છું ફ્રી છો કે નહી છો?
હા સાચી વાત લે મે તો ફ્રી છું પર બસ યો ફોન લેને બેઠો તો બાકી તો કોઈ કામ કોની છે.
હા ઓ તો હે છે યુવી ને ભળે જ બેઠી છે.
સાચી વાત પડે જ બેઠું હા અ તો મેં ક ું નીચે જાગો છે તો એ નીચે ની જ આવે છે ને ભરી બેઠ બેઠો ખેલી રહ્યું છે હો સીડીઓમાં બેઠી છે ને સીડીઓમાં નેટવર્ક ઓછું આવે છે ને
નમકીન ની સબ્જી રાતે બનાવી છે તો હસબેન્ડ ની ખાધી ની છે
હમ
હ દૂસરી સબ્જી લ દૂસરી સબ્જી પણ ખાધી છે તો નમકી ને પડી છે આ બ ભીંડી ની સબ્જી બનાવી ને ટિફિન બણ તો હસબેન્ડને તો અ બનાવી છેત તો કે લેટ થયું તો નીકળી જા
હ
રોજ બગાડવું કરે છે રોજ બગાડું કરે છે વણવ નહી બધું વણું નહી છે તોું વા
નહી તો તમે થોડા ભેગા ઉઠો છે ને તો લેટ કોની હોવે છે.
અરે કોઈ હસબેન્ડ ન તો ભરોસા નહીં ક કે જાઉં ફોન કર કે નઈ જાઉ હ તો મેં ભી વા પાંચ મિનિટનું તૈયાર વેદે નીકળ્યું છે અને સાાડે છે રોજ તો નાસ્ કે નહી સાંડે છે તો કપડા ેન થી નીકળે છે તો આતીધમાં ખાણું થોડી બને છે સાત બજે
નહી પેલી બોલ દણો ભાઈ સુ હવારે તો જાાણું છે તમે અગર હા બોલ દેવા ને તો સવારા થોડા જલ્દી ઉઠરનો ટેપ પણ ભણાવો છે ને
હાલ બ પણ મારી લડાઈ રહી છે તો બોલાવાની છે.
હા.
તો જાઓ તો જાઉ છો ને રોટી બનાવી દી છે હાથું લિંગ ખાવ છો અમે તમારે નહી દેવ છ. બણવી રાખવીે છે હ વા ની લ એવ છો હાથું તો ઠીક છે
સાચી થો દો એ જૂણો કઈ મોટયો છે
હમ એસે ને રાત ન લેટ આવે છે દસ ગ્યાર વાગે ન જવું આ તે હાંકું કર્યું છે મેટમાં
હ સાચી વાત બેન યા તો રોજરી એ ટેન્શન થઈ ગઈ છે ને
થઈ કેવો છો ચ સાં છું રાત દસ બજાનું આનુંને ગયાર બજાનું આનું એવું ટાઈમ છે એ હનું
અવે મેં તો પિયર મે રહ હું ન જત રહેતો શામની આઠ વાજે બાદ મે તો મારા હજબન્ડે ફોન કરવું કોની છેું ફોન કરું તો મને પ કે ક હાલત ન મને કઈ કેવાલા તો મને ફાલતુ ટેન્શન હોવી છે ને તું ફાલતુ આપણ બાત કરની સ્કૂલની ફોન ન કરું પુટાવવે કોલની હા. અઠીસું
હ
આવ તું જ છે મમી મમી જો સોચે કે નને બારીિશ આવે છે તો ઉપરે કઈ કરે છે
હમ
હમ
હ માણ હાકું ભેગે છે. મારે સાસુજીને તો માતા પચી થી છે.
હમ્મ માર સાસુ બધ સબરી માતા પછી હોવી છે. કલ વિડામ પાટ ક્યા છે?
ગલ્યા રવિ ના મમીનું તો હાકુ કરે છે કે પાણી નીકળેની છે તમારે હજી તો ભાટાત આપે છે નાલિયામાં.
હ હ
એ મારે ઘરે બાનુંકનું પાણી ની આણદ છે દીઓ થોડી રહેવે છે હવે ઘર રહેવા એ સબરુ પાણી નીકળે છે મી
સાચી વાત બેન મારે દીકરી સ્કુ હવે છે ને મારે ઘર બારને બી તું નારળયું જ બનતી દીધી છે ને લો
હવે મારા હજી તો અશા જ છે કે રવિનું ઘરનું પાણી બી નહી આવા દેને જો ને ભા ભાટા બીધે છે મોટા મોટા પછી સાધન આવે છે ને તો સાધન ન બી બચારું કેટલી વાર પાટું હરકાન નીકળે છે સાધન નું. ટેક્ટર વગેરે નીકળે છે તો જ્યારે ટાયર નુકસાન વેવે છે, અને અગર મે બૂ રવિ ને મમ્મી નો ફાટો હટાવે છે તો વડાને ભસે છે.
હમ્મ. તો મારો બી પ્રોબ્લેમ છે ને મારો તો નાળિઓ બંધ કી દીધ ને તમાર ઘર બહાર આ પાણી ભરાવે છે ને? હમ્મ એ સબ એક જશેન.
અરે હવજી નું અથવ છે કે મતલબ દુસરાનું ઘરમું તો ગંદકી વાળે છેન. ખુદ ને સપૈસ આવે છે.
હમ્મ એ તો ઘરનું ગલત વાત છે ને. એ
રવિ મમ્મી કેવા છે એમ?
હમ્મ.
તને વાડા મુ ખતરો સબ કાઢીને મારે ગરબાને ઢેર કરીને તારે હવથી સારું પડે છે.
ાા બ મજા આવતા કે તને ગરબા ને કું ઢેર કરો છે એને ગલત વાત છેન? હા.
હમ્મ.
તો મમ્મી ને કઈક આવે છે.
અધ શરમ આવે છેરે સુબે સુબે ગામ ના હોણે
સાચી વાત. ઠીક છે બેન. તમારે તો વાત કરીને સઈ જ લાગુ છે એને.
ઠીક છે બેન.
હા કને કને ફોન કરજો છેને. તમારી દીકરી કા કરે છે?
વાતો હુ હુતી સે નિન આવી છે.
અચ્છા દીકરી સુતી છે કે?
મેં નાશ્તો કરુછુ ભુંખ લાગી છે.
હા સાચી વાત એ નાસ્તો તો કરવોજ આવે છે ને હેંતે વાત. ફીર તો સબ બહુ બળિયા એ ને.
સાડ નવ બજી છે તો ભૂખ લાગે છે.
હમ્મ, સાચી વાત બેન. ઠીક છે બેન. હે? કઈ બેજે? નઈ થોડી દેર રોકો છે, મમ્મી બોલાવે હે કઈ કેવા દી ઘણી.
ઠીક છે મારે બી સાસુજી નું ક્યાં કરે છે દેખને હું છું.
હમ હમ ઠીક છે.